હા કે વાર હાતો મારો ટાસ્ક કમ્પ્લીટ કર લવ ટુ ફોન ચાલુ રાખની ખાલી એમજ કઈએ બોલ્યા કરજો હલો
હા બોલી
કઈ નઈ અવ કઈ બી વાત કર્યા કરશું ને એટલે ચાલુ રે મતલબ ઓકે પેલી તૈયારી થઈ ગયા એક્ઝામ ની
હે કા કઈ ની કરી બાકી
હે કાલ તો એક્ઝામ પર ઝવાનું
કઈ બી નઈ રાખ્યું લા અડ
એવું બનફર એમજ આમ ટ્રાઇ આપવાની
હમ
એ કેવી રીતે થાય ને તે બધું
એ ખાલે જોવાનું શવાસ બીજું કઈ નહી
ધ્રુતિનુંું ને ધુતીનુંું કઈ
હા
વાપી ને તો નજીક કેવાય તા
નજીક તે તેર મેગા હરે્યા મે ગેલા દર મેગા એ પે મે કધું મેગાને તમે ક ક કે એમ માટે એમની મજા આવે એટલે પેલે સુરત જાયટ સારું એમ કે પછ અમે
સેન્ટર સિલેક્ટ કરવાનું આવે આપડે એમ
હા તે મારે વાપરી બધા સુરત કલું એટલે મારે સુરત આવ
અચ્છા હા એટ વાપીમાં એનું કં ય ધુવી નું ધુતિતી ન વાપી માં ક આવ્યું
ધ્રુઢ ન વાપી માટે ખબર કે સેટ કરો
કેમ કે હા એ વાત સાચી કે વાપીમાં મતલબ કેવું કે છે ને જવાનો વાંધો નહી મળે પણ તથી રિટર્ન ન બ તકલીફ
હા એજ ટ્રેન તો મળી જાય કાલે મંગળવાર સલે
નહી ટ્રેનમાં તો વાંધો નહીં પણટી અંદર પ્લેસની અંદર જગ્યા નજીકને તારું પડેમ મેઈન સિટીમાં હોય ને તો
એ પા ગઈ ન વારી મ ન ગટો
હવે થઈ જાય બધું બગડ લાલમ ચાયા કરવા બીજું તો કઈ ની
ક ટુશન કેટલા જાહરી તાર રહે એને
મારું તો બે વાગ્યા થી ચાલુ થાય છે સાડા પાંચ વાગ્યા સુધી
બરાબર એલે દાસ મારે ફોન વાર ફીલ કરવાનું કે તમે તોું કઈ કરલું જ નહી
એલે તમે ફોન કર્યા કોઈને તારા માંથી જોઈએ
મેં કોઈ ન બોની મા એરા
તું તારા માંથી ફોન કરે તો તારો ટાસ્ક કમ્પ્લીટ થાય જે તને બીજો ટાસ્ક નથી પતા હૈ હા તો એલે તું છે ને મે
એ બધે પાંચ કોલ કરવાના
તે કેવી રીનામાં થાય તે મને ખબર
એવે તારે પછી કેવા પેલું પણ વાત થાય આમાં નહી થાય
એવ હ
હા
બરાબર છે
એટલે એટલે પાસ મિસ કરવાવાના ને મેઘાના એટલે તો ફોન કર્યો મેઘા શું કરે ફ્રી થઈ ગ તો મેઘા કે કે ને હમં કામમાં છે
તે મેં એને ભી હમણાં જ ફ પે ત કે ભ કામમાંસ
ન બેના તો બ બીઝ
એ જ હમ હા
હા મારા પર આવીવા પછી તેજસ્વીની પરયવા અને નિષ્ઠા પર ગ પેલી નિષ્ઠા આપડી રેગ્યુલર હ ને તે
કઈ મેમ એલ
વિંદ મે
હ ન બી
એટલે એ લોકો ને પેલું લેક્ચર લેવા માટે કેતી હોમ
તકી કહી
કઈ ન આ દેદી સુને ગયા હું કરું વ ભરાઈ ગયા
તે ગનું ચ હારું જો તો જ આજ કરજે બીજા બધાને આપડાે રીક્ષા શ્રીમંતની ખબર પત કરઈ સ તમે તેનકી સ
નહીં મે તો જાય પછ જવ દ નહી ત છટ છોટું એ પ્લસ મેન મા તૈયારી થઈ જાય યુજીસીટ ની એમ તો આપણે કોઈ આમ આપ કર્ તો ન થ બીજાને કરાવવાનું હોય આપડે પેલું
કઈ વાયપુરા કઈ લેબર
હજુ કઈ કીધું નહી મળે હજુ ત ટાઈમ ટેબલ ગોઠવે પછી બધું જો હ પછી
હ કેટલા પણ કેટલા સેલરી ન કીધું હો કે ન એમે ખાલી વા કરી ઓ કોઈ ભરાસર ને મને કે આપણે સ્કૂલમાં કોઈ આનું કોલેજમાં
હ
એ પેલમાં પ્રભ શર્મા
ગવર્મેન્ટ તરફ થી મુકાયેલઈ મનેમ થાય કેમ કે કોઈ મ જો
મને છે ને એ લાગે ત્યાં સુધી છે ને આવે છે ને બહુ ખાસ પરમનન્ટ ભરતી બહાર નહી પાડે
એ પણ આપણા અહં સંસ્કૃત એટલું બધું કો મળે જ નહીં આવે
એજ તો નહી સ્ટુડન્ટની સંખ્યા ઓછી બોલા તો તે પ્રમાણે આપણા ડિપાર્ટમેન્ટમાં આટલા પ્રોફેસર થ લ આમે લોકોકઈવી કાહું છેે
બરાબર છે
હવે નેહું કરે છે હવે બાકી રહ લોકો તો પરમિશન આપેલી છે ને કે એમ એ પછી ના સ્ટુડન્ટને લેવાય એમ એટલે તે પ્રમાણે આપડે અગર પ્રોફેસર ખૂટે તો બી આપડા જે ગણી દે એટલે સસ્તામાં પતી જાય ખબર તને એ અઢી લાખ ના પગાર એની જગ્યા એ લોકોને દસ દસ ના પા પાંચ છ હજાર ન પૂરું થઈ જતું હોય પછી એ લોકો આટલું બધું થોડી ખર્ચ કરવાના હા ભાઈ બહ ભર
બરાબર
એલે હ
કાલદવાય મ એટલું બર મરઈ બીની વાયચ મના કેમ કાલ કાલ તો મની પાડી બધનીટિટેલ પરમલે્વર ફરવા ગેલી પરમલેેશ્વરમાં એક કલેમાં બે પેલો રહી ભલી માં બેન નીક પછ મોડાડા હડા દસ વાગ્યા બાજુ એટલે તે પછ તે પેલા એ ર હવા ર પછી તો હોય ગેલી થાડા ચાર વાગે પી બાની મંદી ભાઈ
તા મહેંદી વળવી જોવાનું
હમે જે ખાલી ગ હ ટાઈમ પા બીજું કાય હમાં એટલે પછ કઈ જોયું જ નહી ફમી તૈયારી ન મા વહી હું બ
એ તો કઈ નઈ ને પણ તો પે અ ટ્રાવેલ કરવા માટે જ આપ્યું છે ને તું એક્સપિરિયન્સ લેવ મને કામ આવશે
કેું એ લોકો ભભડાને
પેપર નહી આપે કોમ્પ્યુટર પર હોય એટલે એ પેપર તો- - એ નહી આપશે કઈ જ નહી મને તને તો યાદ બી નહી રહે ઘર આવતા આવતા.
તેજ તો.
એટલે હું પૂછાય એટલે તો કે હું તને યાદ રહી જા હૈ.
હા. મકાઈ લી છે. એટલે- - હલો હ મેડમ- - એજ મ બ હા હોય થોડું થોડું કી- - યાદ જ નહી મળે હોય એક થી ચાર સાલમા એટલું બધું- -
પણ એ તો બસુ જ કે- -
હ સુખ તો મને યાદ નહી આવડ તો સાચું હોય બહુ બધારે. બટું મોકલાવેલુ. માંથી જોઈ જાય તો ચાલે કે નિમા બધું છે ને થોડું થોડું- - તે માથી જોઈ જાય છે. ચાલે હ ને જેટલું આવડ તેટલું ફરી પદમ- -
બે મને ખુદને કઈ ન આવડર તો આપા નહી ગ કે કે મે તો સીરયસ- - દસ દીમાં જવાની- - પ્લે જરા કેમ હારી ઇમ્પ્રેશન બનાવવી પડે એ હારું ની લાગે. એ વલા- - થોડી ખબર છે કે મે બહ હારું પણ હ એ તો જો કે કે તું હારા- -
મ કર જવ- -
એટલે એવું જાગ વ્યવસ્થિત કરવું પડે એમ- - હુ કે હમણાં- - હ બજાર માં. હા કા તમાર મજાર કયા ભરાઇ.
અહીયા વરી સકાય.
સરર- - એવું?
હમ.
હ એ સાઈડ મને બ- - મ મેપ જવ તો કસ કે તો લારી- - ર અડધો અડધો અંતરરે એટલે ત્યાંથી લઈ આવીએે બધો બ મ તો બચન નજીક પડે.
પહી એ તો અહીયાી હાર બડી ગઈ થોડી ત- - અ અન્સ્કર હૈ બ અંસ્કર હૈ.
એન્ સ્ ક એના પેલા જ આવી છે ગવર્મેન્ટ કોલોની હતી છે એનાથી અગાડી હા ગવર્મેન્ટ- - કલર ની આ ગાડી દીડીઓો બંગલો છે ત્યાં હાકભજી વાળો છે અમારે પાછાડી થી ગાડી- - જાય એ ત ત આવીિ હારોું કાકા ઘર ખે ત સમજું તભિત દે- -
ચાલીસ હમ.
ર વાંધ ધજ- - તમે પો પો પેલો કામ પરછથી છૂટી ના આવે તો બજાર માંથી લઈને જ આવેયા. હાજ હાજ મસ્ત
ઓ એક દસે ફોટા મગલા થ ત બેનનું ટિકી તા બેન છે એલા કે તું એકલી? તાર જેવી જ દેખાતી
મારો ભાઈ છે.
બરાબર.
વરલ ભાઈ એટલે એમણા કોલેજમાં એડમિશન કર્યું ને બીકોમ.
બરાબર શે.
અમારે બે ભાઈ બેન બે જણા હતા શા એ એક્ઝામ્પલ પ્રેશર નની મળે કે ભાઈ કઈ કરો કઈ કરો
હમ
એ વાંધો તો નહી આવે એકદમ
મારા બધા જોયા
ખાલી મે તાર મમ્મીને જોયલી છે બસ
હા પપ્પા ના એ લોકો ફોટા ની પાડે તો પછી
મારા પપ્પા ના બર્થડે પર મૂકેલા ફોટા
મધર્સ ડે ના દિવસે મૂકેલા
મધર્સ ડે ના દિવસે નહીં બર્થ ડે ના મમ્મી ના
કોઈને ન ખબર હમણાં અગાડી મોક્યા હતા એ જોય ખાલી
પપા નાના નાની ના
હમ
એ બધા રાષ્ટ્રીય બડ ડે માં આવે એટલે પેલી જૂ
કે સપ્તસૃંગી ને સાપુતારા
એવ મસ્ત એટલે પાડોલો સાથે મસ્ત ફોટા મૂકેલા
પડે ગાડી હાથે મસ્ત આ હા હા એટલે
એ તો અચાનક જ અચાનક જ થઈ ગયું જવાનું નક્કી પછ તો દોસ્તા ને પેલું બિયર એ લોકો ન ચાલુ થઈ ગયલું કે
તો રાજકોટ કરે પછી એ લોકોને પાઠ આપવાના
કોટ રાજકોટ
ઓ બાપરે બરાબર
એટલે
એ બી એડમાં કયું વર્ષ એમ છેલ્લું વર્ષ?
છેલ્લું વર્ષ
પછી તો તો ફ્રેન્ડ તો સાહેબ ગાઈડન્સ લેવાનું પછી પૂછી લેવાનું કે બીએડમા હું હું આવે?
એ તો ખબર આજે ભયર્યું હોય ફોર્મ કોલે સિલેક્શન કોઈ બધા પણ એસ ટી વાળા ઓ બી સી વાળા તો કોઈ મોલેજ નહી અ વાળારે. ધરમપુર સાઈડ ના જ બહુ બધા એટલે કદ અમારો ચાન્સ લાગવાનો ચાન્સ ખરો મેં તને કેમ તો
હા લાગી જાય કે તમારા કે કે
આમાં વારા વાળારે કોઈ નઈ કરે કેમ કે એસ. ટી વાળા ધરપુર સાઈડ ના બો આવેલા કેમ આ આપડા વાળા ન કોઈ કરે જ નહી મનેને કેમ તો
એવું ને અત્યારે બધા હણાં બધા ઓછું થઈ ગયું એમ બડ બડ દેવ નું તો બધું બહું ચાલે ને અમે તો બધું અરે પ
હમને પેલા પી ટી સી બહુ એમ કરે છોકરાઓ બાબડા બાજુ ભણવા ન કરે સાઈડ ના બધા ભણી જાય ત જ્યારે આપડા વાળા નઈ ભણે
ની ભણે ની ભણે તો તમે તાર બાર પાસ કરે તો બહુ થઈ ગયું.
છોકરા અહીં આગળ તો નહી ભણે
નિકળી ગયું હોઈ બાર પાસ થાઈ ગયું તો બોવ છે. હા એ જ તારે હમણાં જોયો ટાઈમ
ચલ સાદો કોલ કર સાદો.
હા સાદો કરું